કેમ છે બેન.
બસ બસ બપોરના શું આજે ફોન કરીયો ભઈ
આજે બસ તમારી યાદ આયી ગઈ ને તો મે કીધું લાવો ફોન કરું. કેવું ચાલે છે બધા ઘરમાં રેડી છે.
બસ જો બધું શાંતિ છે. અત્યારે તો શું થોડુંક એવું થયું ને આજ તો મારે અ મારી બેબી છે ને દસ વર્ષની છે હવે હું નાની હતી ને ત્યારે મને યાદ છે અમુક વસ્તુ કેવી કે આપણે મમ્મી કે ને બેટા આમ કર નાખ તો આ બધું માની લે ને બધું કરી નાખે ને આપડે આપડી રીતે બધું એ બઉ દલીલો ના કરીએને કઈ નઈં અત્યારે માર દીકરીને અમુક વસ્તુ મે થોડુંક બતાવ્યુને સમજા ને બેટા આ કર નાખ ને આ કર નાખ આ મૂકી દેને અને મોબાઈલ માટે બી એને કેધું મૂકી દે એમ એટલે થોડુંક શું એ સામે બોલી મારી મમ્મી તમે આમ નથી કરવાનું હું આમ કરીશ ને આ આજ કરીશને તમને અમુક મોબાઈલ તમ મૂકી દેવાનું કહો છો પણ હું મારી રીતે અમુક વસ્તુ શીખતી હોઉ છું ને એમ કરીને મારી જોડે થોડી દલીલ કરી. પછી શાંતિથી થોડુંક સમજાવ્યું એને પછી એને ભણવા બેસાડી અને એના પર પછી મને વિચાર આવ્યો કે અત્યારના જમાનામાં તમે જુઓ એમ કે આપડી આપડી જાતને બદલીએ નહી ને તો કેટલું માનસિક તકલીફ પડે મારી દીકરીએ મને એવું જ ખાલી કીધું મને કે મમ્મી હું મોબાઈલ જોઉં છું ને તો હું એમાં કઈક શીખું છું મારે ભણવાનું જે છે ને તો એમાં એક બે ટોપિક કેવા હતા કે મારે એમાં જોવું તું. એની આગળ એમાં શું હોય તો હું મારા મેડમ ને કહી શકું કે ભાઈ મનેય આવડે છે એમ એટલે એ બિચારી એની રીતે એ કરતી હતી પણ છતાંય મને એમ થતુ કે આવડું નાનું છોકરું આ હુ માટે ટેકનોલોજીમ પડી હોય વાહે એમ મોબાઈલમાં શીખવાનું નેમ આપડે તો ચોપડીમાં જોઈ જોઈને ભણતા તા એટલે આપણને એટલું બધું ખ્યાલ ના આવે, પણ પછી મને એવું કે ના સમય જતા જે સમય પ્રમાણે બધું બદલાતું રહે છે આ ખા અ વિશ્વમાં તો આપડે આપડી જાતને પણ એની સાથે સાથે આપણે થોડીક બદલવાની જરૂર છે જો આપડે બદ લાયે નહી ને તો કાં તો આપણે માનસિક રીતે હેરાન થઈએ અને કાં બીજી દ્રષ્ટિએ જોઈએ તો આપણે દુનિયાથી પાછળ રહી જઈએ જો શીખીએ નહી ને કોઈ પણ નવી વસ્તુ જો નવો બદલાવ આયો છે, તો આપડે પછી છે ને ઓલા ભોટ જેવા ગણાયે કે ભાઈ આને કશું આવડતું નથી, પહિ આપડે આપણામાં જ રચ્યા પચ્યા રહીએ ના કોઈ રીતે કશી કઈ નવી ખબર પડે બદલાવ ની એ બધું થયા કરે શું કેવું છે તમારું?
એકદમ સાચી વાત છે. આજે તમે એ વાત કરીને, એવું તો મારે જોડે ઘણું બધું બને છે. મને એમ થાય કે જો અમે પિયર માં બી અમે જેમ મમ્મી પપ્પા કોઈ દિવસ ઊંચો અવાજ કરીને કોઈ ની પપ્પા નો ઘરમાં આવે એટલે એકદમ સાયલેન્ટ થઈ જીએ. અને કોઈ દિવસ સામે ની બોલીયે હોય, ઊંચા અવાજથી નઇ બોલ્યા હોય. પણ આમ ઓર્ડર જ કરતા હોય, અમે તો ઓર્ડર તો કદી કરી ન હતો પણ કેવું કે શિસ્ત સાથે બધું ચાલતું. અને અત્યારે તો આખું બધું બદલાયજ ગયું છે એટલે. કે જો આપડે આપડામાં બદલાવ ના લાઈએ ને. તો પછી આપડેજ મુંજાવાનું ને દુઃખી થવાનું, આ તો બધા કે આવું તો રેવાનુંજ આવું તો થવાનુંજ. તો આ ઘરમાં બીજા બધા એમ એવી રીતનાજ કેના છોકરી કરે તો ખરીજ ને, એના શોખ તો પૂરા કરેજ ને. એટલે આપડે હમુ એ થઈ જીએ. એના કરતા હવે તો જે રીતે જમાનો બદલાઈ અને છોક એવુંજ કરવું પડે, એટલે છોકરા શું કે સાસુ સસરાની કે કોઈ પણ વાત અમે લગન કરીને આયાને ત્યારે મારી સાસુને બધું ટાઈમ ઓ ટાઈમ જુએ. આટલા વાગે સવારે સાડા પાંચે ઉઠીજ જવાનું. નાઈ લેવાનું સેવા પૂજાનુ અમારુ બધું જે અમારે સાાડા નવ પોણા દસે કપડાં ધોવાઈ જાય. તાર ઉપર અગિયાર વાગે તો લઈ લેવાય શું આ બધું કેવું કે આ ટાઈમે આજ કામ થઈ જવું જુએ એટલે થઈજ જવું ત્યારે એમ થતું કે કે હારું આટલું બધું આમ. અ આવું આમ ટેન્શન નહી રેતું. પણ મને એમ થાય કે અત્યારે અમારી વહુ આઇને અમે એટલું ના કહી શકીયે કે તમે ભઈ આ કામ કરી લો, આ ટાઈમે આ કરવું જુએ, એમની મરજી આવે ત્યારે કરે. અને જો આપડે કહીએ તો કચકચ ચીલા લાગીએ અને માથાકુટો થાય. ઘરમાં આ થાય તે થાય. એના કરતા હવે -હવે થોડું -થોડું હું પણ સ્વીકારવા માંડી છું. કે જયારે કરવું હોય ત્યા કરે. નહીતો કેસે તમે કરી લો. એવુંજ કેય એટલે આપડે કરી કરીએ લઈએ આટલું. પણ હવે થોડું -થોડું હાવ એમના ઉપર એ જવાબદારી નાખવી પડેને હવે એ એવું સ્વીકારવા મોડી છું. કે જ્યાંર કરે ત્યારે જે બનાવે એ, જયારે થાય ત્યારે પણ બધાનુ સારું. સરસ તમે કર્યુંને હવે એ રીતે ચાલવું પડે, નહીતર પછી ઘરમાં કેકચ કચીલા જેવું થઈ જાય, શું કેવું તમારું?
ના -ના બિલકુલ સાચી વાત છે તમે જે કીધુંને એકક્ચુલી એવુંજ હોવું જોઈએ આમ તો. કેમ કે દરેક પેઢી જે આવેને પેઢી દર પેઢીએ બધાના એ જે દસકો હોય કે એ આખી પેઢી હોયને એ દરેકનો સમાજ પ્રમાણે જમાના પ્રમાણેનો થોડો સ્વભાવ અલગ હોય અને એની રહેણી કરણી એકચુલી અલગ થઈ ગયું હતુ. આપડા ટાઈમમાં કેવું હતું મમ્મીને એલોકો સાડી પહેરતા. એની પહેલા ઘૂમટો તાણીને રહેતા કે ભાઈ વડીલો કોઈ બી હોય એની સામે લાજ કાઢીને જવાનું. એ પછી નોર્મલ ખાલી સામાન્ય સાડી પહેરતા થયા. પછી ડ્રેસ પહેરતા થયા. હવે તો ઘરમાં પેલા શર્ટ ને લેંગા ને ટી શર્ટ પહેરે છે ને અમુક -અમુક લોકો તો હવે એકદમ શોર્ટસ પહેરવા માંડે છે. સ્લીપ જેવું પહેરે અને ઓ ટૂકા કપડાં પહેરે એટલે એ બધો ધીમે -ધીમે બદલાવ બધોજ થતો ગયો છે. એટલે ઘણી વાર જે બદલાવ થતો હોય ને એને થોડુંક સ્વીકારીને ચાલીએને તો આપણે માનસિક રીતે આમ જોવા જઈએને તો થોડાક ઓછા હેરાન થઈએ એવું મારું માનવું છે. અને અત્યારે બદલાવના લીધે થી ટેકનોલોજી માં એટલું બધું અલગ અલગ બ બદલાવ આવ્યો છે ને તમે જુઓ ને તો પેલા આપડે કઈ રીતે રેતા અત્યારે એમની કેટલી ફાસ્ટ લાઈફ થઈ ગઈ છે એટલે ટેકનોલોજી સાથે સપ તમે રેતા નથી ને તોય આપડે પાછળ રહી જઈ જેમ કે પેહલા ટપાલ એકબીજાને મોકલતા હતા ને હવે તમે જુઓ તો પેલા બટન વાળા પછી મોબાઈલ આયા. અને હવે પેલા આ થી સ્ક્રોલ કરી એવા મોબાઈલ આવ્યા. તો ઘણા લોકોને એવું હોય કે સ્વીકારવા તૈયાર જ નથી કે ના આવું બધું શું આ મોબાઈલ થી વાત કરવાની ને એવું બધું અમુક લોકોને તો એ સેટ પણ ના થતો હોય અમુક ને આવડતું બી ના હોય કે ભાઈ આવું બધું અ વાત કરવાની ને એમ. અને કમ્ફર્ટ બી ના રહે બધું શ શીખવાનું ને એવું. એટલે ધીરે ધીરે એ બધું આપણેે સ્વીકારવું જ જોઈએ મારા હિસાબે તો. બરાબર ને.
સ્વીકારવું જ જોઈએ સાચી વાત છે. હજુ પછી તમે ઘરમાં જ તમારા ઘરમાં તમે આ બધી વસ્તુઓ ન સ્વીકારો તો તમે એકલા પડી જાય એવું લાગે ઘણી વાર. અને ઘર પાપા ના ઘરમાં મા માથા કૂટ થાય મારી તો છે ને બી બી બી પેલા એમ અમુક વસ્તુ કેતી કે મમ્મી આમ ના હોય કંચલ સાધન શીકડાઈ દે તો મારા મિસ્ટર શું કે એને મમ્મી શું કામ ચીજ શીખડાઈવી. એ એમ કે કે તો આપડે બધા છીએ જ ને. તમે એમ કે એના ડ્રાઈવર જ છો ને જયાર મમ્મીને જવું હોય ત્યાં મૂકી આવાનું લઈ આવવાનું મમ્મીનું શું કામ શીખ્યું મમ્મી તો મને અત્યારે એમ થાય કે આ લોકો ખરેખર મારા બેબી કેતી હતી ને હું જો શીખી ગઈ હોત ને તો સારું હતું અત્યારે એટલું બધું આ આધુનિક જમાનામાં આપણને ના આવડે એક તો ગાંડા લાગી કે છે અને આપણને તકલીફ એટલી બધી પડે છે ને અ તે મને આ ક્યાંય જવું આવું હોય ને તો કોણ મૂકવા આવો કોણ લેવા આવો નો કોઈ કેશે કે ના ઊભા રો અડધો કલાક મંદિર જવું હોય કે ક્યાંય વસ્તુ ખરીદવા જવું હોય તો કૂકના આધાર ઉપ કોઈ ની કે હા ભાઈ તમને ચાર વાગે લઈ જઈશ કે પાંચ વાગે ત્યારે આપણે આપણી અને ઓલું તો આપણને આવડતું હોય ને તો આપણી અનુકૂળતા એ આપણને સારું લાગે ત્યારે નીકળી જઈએ. એટલે મને એમ થાય કે હું જો બેબી કેતી હતી ને કે મમ્મી તને અત્યારે એવું લાગે છે કે મારે શું છે ભલે પપ્પા એમ કે કેતા તારી મમ્મી ને તો ગ ગમે ત્યારે મૂકી આઈશ. પણ અત્યારે તને તકલીફ પડે છેને ખરેખર એ એ એ કેતી ને સાચો હવે એ સાસરે બેઠી છોકરાઓ ઓફિસ માં હોય. અને એઈ કે તને અત્યારે જમાનો દિવસે દિવસે કેટલી ફાસ્ટ લાઈફ થતી જશે કેટલું બધું બદલાતું જશે તું શીખેલી હશે તો તારે ઘણું કામ લાગશે એમ. તો એ એને બહુ ટ્રાય કર્યો પણ મારા મિસ્ટરને એવું કે મમ્મીનું શું મારું બોડી થોડું ભારે. કે પડી કરીને વાગ્યું કર્યું ને શીખતા શીખતા તો એમ કે ખાટલામાં પડશે તો શું કરવાનું અત્યારે કેશે એટલે મને એમ એ મારૂ પોઝિટિવ વિચાર કરે કે ના મમ્મી શીખેને કેમ શીખતા શીખતા એ વાગ્યુ કર્યું તો પણ મને એમ થાય કે એવું વાગે એવું તો જરૂરી નથી પણ શીખી ગી હોત ને તો અત્યારે મને કેટલું કામ લાગત અને કેટલા બધા કામ થઈ જાય- અત્યારે તો બધું બધું વસ્તુ શીખવી જરૂરી છે. જેમ જમાનો બદલાય ને આપણા માટે બી હવે છોકરાઓ તો બધા શીખે જ છે બધું ઘણું નવું પણ આપને પણ શીખવું જોયે આધુનિક વસ્તુઓ તો શું કેવું છે તમારું?
હા બરાબર બરાબર છે. રોજ ને રોજ કંઈક નુ કંઈક દર વર્ષે દર રોજ દર અ મહિને કંઈક નું કઈક નવું નવું જાણવા મળતું હોય નવો નવો બદલાવ થતો હોય છે. આખી વિશ્વમાં તો એ પ્રમાણે આપડે આપડી જાતને બદલ તી રેવી જોઈ જો ના બદલીયે ને આપણે ભાગતા રહીએ તો શું થાય જાણે તમે કીધું ને એ આપણે એક એકલા જ રહી જઈએ દુનિયા જાણે આખી આગળ ચાલતી થઈ ગઈ ને આપણે જ્યાં ઉભા છી કે ન્યા જ ઉભા રઇ એના જેવુ એના કરતાં ધીમે ધીમે સ્વીકારીને એક એકાદ ડગલું આગળ વધતા વધતા ધીમે ધીમે સ્વીકારતા જવાનું નાની મોટી વાતો અમુક વસ્તુ એવી હોય કે જે આપણને સેટ ના થઈ હોય કેમકે આપણે નાનપણથી જે આખા વાતાવરણમાં ઉછર્યા હોય ને એનાથી થોડુંક વાતાવરણ અલગ મળે જ સપોઝ આપડે લગ્ન થઈને બીજે ગયા અથવા તો આપણા છોકરાઓની વહુ આઇ તો એમના આખા અલગ વિચારસરણી હોય એટલે એ થોડો બદલાવ તો થવાનો જ નાનો મોટો પણ અમુક વસ્તુમાં તકલીફ પડે ખરી પણ એને છેને સામાન્ય રીતે સ્વીકારીને આપણેે ચાલીયે ને તો ધીમે ધીમે સ્વીકારવાનું એકદમ સહજ કે ના ભય હવે આમાં આ રીતે જ આપણેે એને રેવાનું તો સાથે જ છે હસબન્ડ વાઈફ‌ સાથ ે રહીએ સાસુ સાથે રહીએ વહુ સાથે રહીએ પણ એ થોડુંક એડજસ્ટમેન્ટ આપણે લઈ લઈએ ને એમાં તો તકલીફ ના પડે આપણે માનસિક અને ધીરે ધીરે બધું સેટ થવા માંડે આપડે પરિવારના બદલાવમાં તો કેવું છે મોબાઈલ જે પેલા બટન વાળા હતા ને હવે પેલા સ્ક્રોલિંગ વાળા મોબાઈલ આયા છે તો હું એક બીજી વાત કરું મારા મમ્મી ને પણ એવું જ એમને પેલા બટન વાળા મોબાઈલ યુઝ કરેલાન પછી નવા મોબાઈલ આયા તો મારે ભઈ એ લઈ દીધો મમ્મી આ તમારે તો કે મન ના એવી રીતે મન ના ફાવે એમ. કે લો લો તો ખરા પેલા શીવહું શીખવાડીશ તમને પછી એમણે લીધો મોબાઈલ ધીમે ધીમે શીખ્યા હવે અત્યારે એમણે જાતે જ એ મારા પપ્પા ને ગુજરી ગયા ને પાંચેક વરસ થઈ ગયા તો મમ્મી એકલા થઈ ગયા તા એટલે પછી ભઈયે એવી રીતે ધીમે ધીમે એમને શીખવાડ્યું અને એમની ગ્રુપ એમને સોસાયટીમાં બહુ મોટું ગૂપ છે ત્રીસ થી ચાલીસ લેડીઝ નું બધી તો એવી રીતે બધા ભેગા મળેને ધીમે ધીમેં મમ્મીને થોડુંક આમ મજા આવી કે ભઈ બેનપણીઓય મળી છેને મોબાઈલ ધીમે ધીમે શીખ્યા ને તો હવે શું છે વહુ ને ભાઈ બેય ક્યાંક બહાર ગયા હોય ને તો ક્યારેક કદાચ કઈક મે મંગાવવા કરવાનું હોય તો પેલા આ બધી જે ઓનલાઈન ચેનલો આવે છે ને બધી જે મંગાવવાનું શાકભાજી મંગાવવાનું હોય કે ઘર માટે દૂધ મંગાવવાનું તો એ બધું જ મમ્મીને આવડી ગયું છે જાતે હવે એમણે એમનું ફેસબુક અકા ઉન્ટ ખોલી દીધું એમની એક જૂની બેન પણી એમને ફેસબુક માંથી ગોતી લીધી તો એમને તો થોડુંક આમ આમ અનુભ એ આમ એકલા થઈ ગયા પપ્પા નથી એટલે પણ પછી આવી રીતે એની જૂની બેનપણી મળી ગઈ નીચે આવી રીતે બધા ભેગા થાય, પછી એમનું ગ્રુપ આખું વોટ્સએપમાં એ લોકોએ બનાવી દીધું છે. તો જયારે ત્યારે કોઈના જન્મદિવસ હોય ક્યાંક કોઈ મંદીરે દર્શન કરવા જવું હોય તો એ બધુંજ મમ્મી હવેે ધીમે -ધીમે કરતા થઈ ગયા છે. એટલે એક રીતે એ જોઈને આનંદ આવે કે તમે નવી ટેકનોલોજી ને શીખ કરી લો ને તો પછી તમને ક્યારેક એના પોઝિટિવ ફળો બી મળે તમને કે મજા આવે કે ભાઈ જો આ શીખી લીધુંને એક જોડે -જોડે તમને અમુક નવું -નવું જાણવા મળે એલોકો હવે એની રીતે બહાર જતા થઈ ગયા છે. પછી ઓનલાઈન પેમેન્ટ કરતા થઈ ગયા છે મારા મમ્મી કે બેંક માંથી ક્યાંય બહાર ગયા હોય કોઈ જગ્યાએ એલોકો મંદિરે દર્શન કરવા કે ક્યાં તો કોઈકને કઈક ખરીદી કરી તો ઓનલાઈન જે પેમેન્ટ કરવાનું હતું હવે તો એ એમને આવડી ગયું છે. એટલે બધી બહુ સારી વાત કેવાય એ બધું.
ખરેખર આ તમે કીધું ને એકદમ સાચી વાત છે આવું થોડું ઘણું આપણને ના આવડતું હોય ને તો મને મારા મને ભાણી આવી હતી ને મારી બેબી ની બેબી મને કે નાની તને કે લા હું આ બધું કરી આપું એને મને ક ગૂગલ પે ને એ બધ બધું આ એકાઉન્ટ તો મારે ખોલાયેલું હતુંજ બેંકમાં તો એને મને એ કરી આપ્યું મારો નંબર મને કે તારે જોવાનું અંદર કે પૈસા કેટલા પડ્યા છે ના હોય તો અંદર કે ના એમકે લે પેલા એ પૈસા લેશું તો પાકીટ લઈને નાખ ગયા હોયને ક્યાંય તો ફટ દઈને કે થઈ જાય એટલે એ સુવિધા બહુ સરસ નીકળી છે આપણે હવે કે ઉપરલા ઉપરલા પા પાંચ રૂપિયા થતાં છૂટા ના હોય તો એ ઓનલાઈન કરદે એટલે આપણને સા પડે બીજું મને બહુ ખાસ નથી આવડતું પણ મારે પણ આ ભાણિયા
છે ધીરે ધીરે આપ